છો.
જય શ્રી કૃષ્ણ તમે કેમ છો?
એકદમ મજામાં હમણાં તમારે ચાલ્યા કરે છે બધું તમારું કેમ ચાલી રહ્યું છે બધું ઘરના બધા સારા તો છે ને?
હા ઘરે પણ સારું બધું ચાલી રહ્યું છે ને ઘરે એકદમ બધા સારા છે અને હમણા તો વેકેશનમાં તો હું ઘરે જ એમ બધા મુવી અને સીરીઝ જોવાનું ટાળી રહ્યો છું કેમ કે મને વેકેશનમાં આવુ બધું જોવાનું ખુબ ગમે છે કેમ કે મોટિવેશનલ વાળી મુવી છે સિરીઝ હોય છે મને ખુબ ગમે. છે અને એટલી બધી તમે જાણો છો કે પેલી એજન્ટ વાળી ડિટેક્ટિવ વાળી પણ મુવી એટલી જોવાની કેટલી મજા હતી ને એ લોકો કેસ સોલ્વ કરે એ પણ મને ખુબ ગમે છે અને પેલા તો તમે જાણો છો કે નાના હતા ત્યારે આપણે સી આઈ ડી જોવાને કેટલું ગમતું હતું અને સી આઈ ડી પેલા તો ખુબ સારું આવતુંને હમણાં તો જે ક બટ દલાઈ ગયું છે એટલે કે હમણા પણ હવે તો બંધ જેવું થઈ ગયું છે હવ ખબર ની આવે છે કે નહી આવે છે પરંતુ જે પેલાના જે એપિસોડ આવતા હતા તે તો કેટલા મજા આવી જાય ને મજા આવી જાય કારણ કે એ લોકો કેવી રીતે સોલ્વ કરે કે આપણને યોગ્ય રીતે બતાવે છે અને મજા એ જોવાની મજા અલગ જ હોય છે તો તમે હમણા શું કરી
હમણાં શું કરી રયા. તો વેકેશનમાં હાલમાં વેકેશનમાં તો હમણાં તો હું હાલમાં કઈ નથી રહ્યો પરંતુ હમણાં હું વાત મુવી ને જોવાનું થોડુંક ચાલુ કર્યું છે કારણ કે આ પરી એક્ઝામ ના કારણે છે ને મેં બધું આ બધું બંધ કરી દીધું હતું મવીને ઉજવાનું અને ફૂલ ફોકસ એક્ઝામ પર રાખ્યો હતો અને જેથી કરીને મેં પાસ પણ થઈ ગયો છું અને હવે હું મતલબમાં થોડુંક હવે એન્જોયમેન્ટ માટે મૂવી નવું જોયા કરું છું કારણ કે હમણાં હવે એડમિશનનુંું ફોર્મ આવવાનું છે તો ત્યાં સુધી હું ઘરે જ છું તો મતલબ થોડુંક મૂવી નવું વન માટે જોઉં છું તો મવીનેું ક્યારથી જોયું ન હતું જેથી કરીને હમણાં તો ખુબ જારે એવી મજા પણ આવે છે અને પરંતુ જે આપડણે પહેલા સિરિયલ આવતી હતી તારક મહેતા કે ઉડા ચશ્મા અને જે મતલબમાં બીજી બધી સીરિયલ આવતી હતી જેમકે ગુટરગુ એવું કરીને પણ એક સિરિલ આવતી હતી અને એવીને બહ ઘણી બધી સીરિલ આવતી હતી તો તે બધી સીરિયલમાં હમણા અમે જોશું પણ એટલી બધી મજા આવતી નથી કારણ કે જયારે આપડ નાના હતા ત્યારે ખુબ જ વધારે એ મજા આવતી હતી અને જે જૂના એપિસોડ છે તે એપિસોડ જોવાની હજુ પણ મજા આવ્યા કરે છે પરંતુ જે નવા એપિસોડ આવે છે તે એટલી બધી મજા આવતી નથી પરંતુ પણ અમુક ડ જોઉં છું અને જયારે પણ હું જમવાને એવ બી બેસુ તો ત્યારે પણ મે એ સિરિયલ જોઉં છું અને મને ખુબ જ વધારે એ મજા પણ આવે છે જેથી કરીને હમણાં તો એ જોયા કરશું પરંતુ હમણા એક નવી મવી સ્પાઈડરમેનની આવવાની છે તો તે મુવી મેં થિેટરમાં જોવા જ એવું વિચારી રહ્યો છું કારણ કે બહુ ઘણા વર્ષો થઈ ગયા મેં થિેઠરમાં મૂવી જોવા ગયો જ નથી અને મને થિેરમાં મુૂવી જોવાની ખૂબ જ વધારે એવી ગમે છે કારણ કે મેં બહુ ઓછી વાર મૂવી જોવા ગયો છું અને ત્યાંનો એક્સપિરિયન્સ કઈ અલગ જ હોય છે અને જો આપણે માર્વેલ જેવી એમ મોટી મુૂવી જોવા જઈએ તો મતલબ માટે ઘણા બજટની બનેલી હોય છે અને તેમાં વીએફએક્સવ પણ ખૂબ જ સારું લાગેલું હોય છે તો જેથી કરીને તે મૂવી આપણે થિયેટરમાં જોઈએ તો ખૂબ જ વધારે બી મજા પણ આવે છે તો જેથી કરીને સ્પાાઈડારમેન મારો ફેવરેટ કેરેક્ટર છે તો મતલબ તેની મૂવી મેં જોવા જું વિચારી રહ્યું છું અને સ્પાઈડારમેન મૂવી જોવાની મને પહેલાથી જ ખૂબ જ વધારે એવું ગમે છે અને જ્યારે મેં મતલબ નાનો હતો તો ત્યારે મેં સાચું જ માનતો હતો કે સ્પાઈડરમેન એક અસલિયતમાં હશે અને સ્પાઈડરમેન બધાને બચાવટ પણ હશે અને તેને કરોડિયો કઢેલો તો મતલબ તેને અંદર થી ઝાડ નીકળે છે એવું મેં માનતો હતો પરંતુ એવું નથી પરંતુ જે હમણાં સ્પાઈડરમેનની મૂવી જોવા મજા આવેશે તેવી જ મને નાનો હતો ત્યારે પણ મજા આવતી હતી અને હમણાં પણ મજા આવશે કારણ કે સ્પાઈડરમેનની જેટલી પણ મુવી આપણે જોઈએ તો બધી મુવી સારી જ મુવી બનાવામાં આવી છે અને એક પણ મુવી ખરાબ નથી જેથી કરીને મને બધી જ સ્પાઈડરમેનની મુવી ગમે છે
તમારી માટેું સાજ છે એટલે હવે તો ઘણી બધી એવી બોલીવુડ છે હોલવુડ છે અને બધી નવી નવી લોકો સિરીઝ બહાર પાડે છે. અને હોલીવુડની તમે કીધું કે સ્પાઈડર મુવી છે તે તો ખુબ મને પણ ગમે છે અને તે અંદર બધી એનિમેશન કરે છે. અને એટલું મસ્ત એ લોકો એક્શન બતાવે છે. એટલે એમ રિયલમાં હોય એવું જ એ લોકો બતાવે છે. એટલે કે એ લોકોનું જે ફિક્સર હોય છે બાયોગ્રાફી ખૂબ સારી હોય છે. અને એ લોકોનો ડાયરેક્ટર જ સ્ટુડિયો ડાયરેક્ટર હોથી એકદમ સારી રીતે બનાવે છે. એટલે કે એ લોકો જેટલું વધારે વધારે જે લોકોને પસંદ તે એ રીતે એ લોકો બનાવે તે લોકનું પણ સારું એવું વધશે કારણ કે જે માર્બલ સ્ટુડિયો છે તે તે ખૂબ પ્રચલિત અને ખૂબ વિખ્યાત છે. કારણ કે ઘણા બધા સ્ટુડિયો છે તે પણ તે માર્બલ સ્ટુડિયોની એ વાત અલગ જ છે અને તે ખૂબ આગળ છે અને બધા કરતા તો આગળ જ છે પરંતુ તમે જાણો છો તમે જ ડિશ ની વારાઓ જે બધાંઓ આવે છે તે તે પણ ખુબ સારી રીતે ચાલે છે. કારણ કે તે આગળ તેમાં ઘણી બધી પ્રકારની એનિમેશન વાળા કાર્ટૂન આવે છે જેમ કે તમે જાણો છો કે આપડે એટલે કે ટોમેન જેરી છે પછી મિકી માઉસ છે પછી ડોરેમોન છે એવા ઘણા બધાં પ્રકારના જે હમ આવા કાર્ટૂન હોય છે તે ખુબ પ્રચલિત છે. કારણ કે હું નાનો હતો ત્યારે પણ મને આજે કાર્ટૂન છે એમ કે નોરેપોન ડોરેમન છે પછી આ પોકેમોન છે પછી ઘણા બધા પ્રકારના આવાં ટોમેન જેરી અને છોટા ભીમ એવા ઘણા બધા પ્રકારના જે કાર્ટૂન હોય છે તે તો મને જોવાની ખુબ મજા જ આવે છે. એટલે કે એ જોઈએ તો આપણે આમ નાના હતાં ત્યારે તો બહુ મજા આવી પરંતુ હમણાં પણ મને જોવાની ખૂબ ગમે છે કારણ કે હું જમુ ત્યારે પણ એ જોવાની ખૂબ ચારું છું કારણ કે એ જોવાની કઈ અલગ જ મજા હોય છે. અને પહેલા જેવા જ એપિસોડ જેના કારણે આપણે જોવાની ઈચ્છા લાગ્યા જગ્યા જ કરે છે. અને મોસ્ટ ઓફલી તમે હમણાં કીધું કે કે એમ તો જે સિરિયલ છે એ મોસ્ટ ઓફમાં દેશમાં તો હમણાં વધારેમાં વધારે જે સીરિયલ ચાલી છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ તો ખુબ વધારે જોઈ જ છે. અને બધાને બધા પરિવારને જ ખુબ ગમે છે. કારણ કે તેમાં જે ઘણા જે પણ બધા કિરદારો છે તેટલી સારી રીતે નિભાવે છે અને યોગ્ય રીતે મજા પણ આવે છે. આપણને પણ મજા આવે છે અને એ લોકો ખૂબ સારી રીતે પોતાનું કિરદાર નિભાવે છે. કારણ કે એમાં તો જે જેઠાલાલનું કિરદાર છે તે તો કંઈ અલગ જ છે ને એકદમ હસવા અને આ બધાને એકદમ હસવાહી જ કરે છે કારણ કે જે એ લોકોની જે એક્ટિંગ હોય છે તે એક નંબર અને એકદમ પરફેક્ટ હોય છે. એટલે કે મને તો તેમાં કિરદાર એમ તો મોસ્ટ ઓફલી જેઠાલાલ જ ગમે છે. શું તમે આવું કોઈ એટલે કે તમે તો જોતા જ હશો જેઠાલાલ કા ઉલ્ટા ચશ્મા પરંતુ તમને કોઈ આના પછડી કોઈ કઈ એના કાઈ હિસ્ટ્રી ખબર છે ક્યારે ચાલુ થઈ અને ક્યારે નહી ચાલુ થઈ?
હા ભાઈ મને પણ એટલું બધું તો ના ખ્યાલ છે. પરંતુ મને એટલું ખબર છે કે આ સિરિયલ મતલબમાં બે હજાર આઠ નવ પછી સ્ટાર્ટ થઈ હતી. અને હમણાં સુધી પણ ચાલ્યા જ કરે છે જેથી કરીને એ ઇન્ડિયામાં બધા ટકા લાંબી સીરયલ ચાલવાનો રેકોર્ડ ધરાવે છે. જેથી તે સીરિયલ હજુ પણ ચાલ્યા જ કરે છે. અને મતલબ હજુ પણ ખૂબ જ વધારે એવી લોકપ્રિયતા છે બધાને જોવાની કારણ કે તેમાં જે જેઠાલાલનો કેરેક્ટર છે એ ખૂબ જ સારી રીતના બજાવી રહ્યો છે તેનું કામ અને ખૂબ જ વધારે બધાને ગમે પણ છે. જેથી કરીને તે સીરિયલ તો બધા જો તા જ હોય છે. અને સાથે સાથે હું બધા કાર્ટૂન પણ હમણાં જોઉં છું. જે મે નાનો હતો તો ત્યારે જે બધા કાર્ટૂન જોતો હતો તે કાર્ટૂન હમણાં પણ મને જોવાની ખુબ જ વધારે મજા આવે છે. જેમ કે કાર્ટૂન મેં કહું તો ઓગી એન કોક્રોચિસ છે પછી છોટા ભીમ છે અને મોટું પતલુ છે એવું કરીને કેટલાક બધા કાર્ટૂનો છે તો તે બધા કાર્ટૂન મેં જોયા કરું છું. અને મને ખૂબ જ વધારે હમણાં પણ તેટલી જ મજા આવેશે જેટલી મેં નાનો હતો ત્યારે મજા આવતી હતી. કારણ કે કાર્ટૂન જોવાની કંઈ ઉંમર હોતી નથી એવું મને લાગે છે જેથી કાર્ટૂન મે જોયા કરું છું. અને હાલમાં બોલીવુડની મૂવી પણ મેં ઘણી બધી જોઈ છે. અને બોલીવુડમાં મને એક અ મોટિવેશનલ મુવી મને ખુબ જ વધારે ગમતી હોય છે. જેમ કે આપણે જોવા જઈએ તો આમિર ખાન એક એવો હીરો છે જે મોટિવેશનલ મુવી ખુબ જ સારી રીતના પ્રેઝન્ટ કરે છે. જેમ કે તેમની મૂવી મેં ગણા તો આપણે જોઈએ તો દંગલ કરીને એક મુવી છે, થ્રી ઈડિયટ્સ મુવી છે, પી કે છે એવું કરીને સિક્રેટ સુપરસ્ટાર છે તેમની ખુબ જ સારી સારી મુવી આવી સે અને તે મુવીમાં મતલબ આપણને કઈ ને કઈ શીખવાનું મળે છે જેમ કે થ્રી ઈડિયટસ મુવી તો મારી ફેવરેટ મુવી માંની જ એક મુવી છે. કારણ કે તેમાં આપણને ખુબ જ એવું સારું શીખવાનું મલે કે આપણે મતલબમાં કઈ પણ રટ્ટો ના મારવો જોઈએ. અને આપણે સારી રીતના તે વસ્તુને સમજવું જોઈએ. અને ત્યારબાદ તેને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. તો આપણે ખુબ જ વધારે આગળ વધીશું કારણ કે રટ્ટા મારવાથી આપણે આગળ વધી શકતા નથી એવું તેમાં બતાવવામાં આવ્યું છે. અને તે વાત એકદમ સાચી પણ ગણાય છે. કારણ કે રટ્ટા મારીને આપણે ખાલી એકઝામમાં પાસ થઈ શકીએ છીએ. પરંતુ જો આપણે તે વસ્તુને સમજી જશું ને તો આપણે દુનિયામાં બહુ જ આગળ વધી જવાના છે. અને તેમાં જે બતાવામાં આવ્યું સે તો એવી રીતના પ્રેઝન્ટ કરવામાં આવે છે કે જોવાની ખુબ જ વધારે મજા આવે છે. સને ટીમ મુવી તો આ પહેલેથી જ મારી ફેવરેટ છે. અને જયારે પણ તે મુવી આવે છે અ તો ત્યારે મે તે મુવી વધારે પડતો જોવું જ છું અને મને એટલી વાર જોઈ કાઢી મુવી તો પણ તે મુવી જોવાનો કંટાળો આવતો નથી. કારણ કે તે મુવી જ એવી રીતના બનાવવામાં આવે છે કે તે ઓલ ટાઈમ મતલબમાં જોઈ શકાય છે. તેથી કરીને તે મુવી પણ મને ખુબ જ વધારે જોવામાં મજા આવે છે. અને એક અક્ષયકુમાર ની મુવી પણ ખુબ જ વધારે જોવામાં આવે છે. કારણ કે અક્ષય કુમાર ની મુવી એવી હોય છે કે કોમેડી ખુબ જ વધારે હોય છે. અને કોમેડી મુવી જોવાની કોને ના ગમે. અને જેથી કરીને અક્ષયકુમારની મુવી જ્યારે પણ આવે છે તો ત્યારે મેં વધારે પડતો જોઉું છું. અને તેમની કેટલીક બધી એવી કોમેડી મુવી છે. જેમકે અ આપણે થઈ ગઈ ભાગમભાગ થઈ ગઈ અને એવું કરીને કેટલી બધી મુવી છે. જે આપણને ખૂબ જ વધારે એવું હસાવે સે. અને મેં ઘણી વાર તેમની મૂવી પણ જોઉં છું. સાથે સાથે મને એક એમ એસ ધોની નામની મૂવી પણ ખૂબ જ વધારે ગમે છે. કારણ કે એમ એસ ધોની મૂવીમાં જે રીયાલિટી બતાવવામાં આવી છે તો તે મને ખૂબ જ વધારે એવું સારું લાગ્યું કે કે જે મતલબમાં નાનો છોકરો એક હતો તે મતલબ અ એકદમ તેની પાસે પૈસા પણ ન હતા તો પણ તે એટલો મોટો વ્યક્તિ બની શકે સે. તો તેવું આપણે તે મુવી જોઈને એવું મોટિવેશન આપણે કરી શકીએ સી. અને આપણે પણ કઈ કરવાની ઢગસ આપણામાં જાગે જેથી કરીને એવી મુવી જોવાથી આપણને ખુબ જ વધારે એવો ફાયદો પણ થાય છે. પરંતુ સાથે સાથે બોલીવુડમાં બીજી બધી મુવી પણ આવે છે જેમ કે એનિમલ ને એવું કરીને કેટલીક મુવી આવે છે તો તે બધી મુવીનું પણ આપણે જોયા કરવું પડે છે. અને તે મૂવી આપણે એટલી બધી ના જોઈજ કારણ કે તેમાં કેટલુંક એવું અ ખોટું ખોટું વસ્તુ બતાવવામાં આવે છે. જે આપણને ના પણ ગમે એટલે કરીને તે બધું પણ આપણેે જોવું જોઈએ.
હા. તમારી વાત એકદમ સાચી છે. એટલે કે આપ પણે યોગ્ય યોગ્ય રીતે એટલે કે સા તેવી મુવી જોવી જોઈએ, સીરીઝ જોવી જોઈએ, જેથી આપડા મગજમાં સારું આપણું જ્ઞાન એટલે કે મોટીવેશન વારી મુવી જોવી ખુબ જરૂરી છે. છે. કારણકે આપડે મોટીવેશન આપડે મોટીવેશન વાળી મુવી જોશું તો આપડા મનમાં એવું તો જુસ્સો વધશે ને આપડે પણ આપડા દેશનું નામ માતા-પિતાનું નામ રોશન કરશું એમ, એટલે તમે કીધું કે એમ એસ ધોનીની મુવી તો મને પણ ખુબ ગમે છે. કારણ કે એમાં જે કે જે મુવી બનેલી છે તેના પાછળ જે હિસ્ટ્રી એટલે કે જે એ લોકો સ્ટોરી બતાવેલી છે, તે એકદમ રિયલ અને એકદમ સાચી છે. કારણ કે જે એમ એસ ધોની એટલે એમ કે તે મોસ્ટ ઓફલી ક્રિકેટ એટલે કે ક્રિકેટર હતા. તે તો કેટલું આમ પ્રચલિતને ખૂબ વિખ્યાત હતા, કારણકે તમે જાણો જ છો કે તે આપડા દેશના આપણા દેશ માટે કેટલું બધું કરેલું છે. કેટલા બધા વર્લ્ડ કપ જીતાડ્યા છે અને કેટલું આપડા દેશ માટે ટ્રોફી પણ લાવેલા હતા ને કેટલું એનું માઈન્ડસેટ પણ કેટલું સારું હતું. એમ એસ ધોનીનું, એટલે કે મને એ ક્રિકેટર તો મને ખુબ ગમે છે અને મોસ્ટ ઓફલી મને ક્રિકેટમાં તો નવસો બે એ જ ક્રિકેટર ગમે છે અને મને જોવાની અને એ જ્યારે રમે છે ત્યારે એ મને જોવાની ખૂબ ગમે છે અને હું બેસી જ જાઉં છું ટીવી જોવા એટલે જોવા માટે, સારું મળીએ પાછા આપણે આવી નવી નવી સિરીઝ અને મુવી બધી આવીયા જ કરવાની છે, મોટિવેશન વાળી કે જે હવે હું નવી મુવી આવશે, તો હું તમને જાણ કરીશ.
હા, ભાઈ ચાલો મળીએ આપડે. હવે એક બીજી બધી વાત કરીશું પછીથી, ચાલો મળીએે.
હા.